હલો હલો. કોણ કોમલ બેન બોલો છો?
હા. બોલો છો
હલો
હા
શું કરો છો?
કઈની કરું છું, બેઠી છું, આપ શું કરો છો?
હું કાંઈ નઈ કરું છું, છોકરીને રાખું છું. ઓર સબ મજામાં.
હા મજામાં
સારું, ઓર શું થાય છે?
કઈ નઈ બેઠા હતા. આપ શું કર રહ્યા છો?
હું કાંઇની કરું છું ચાય પીધી હ અત્યારે બેઠીશું
હું બી બેઠી છું
હ ચા વા પીધી?
હા
હમ્મ
હા પી કાડી.
પી લીધી, ઓર બધા ક્યાં ગયા ઘરવાળા?
કઈની સારા બેઠા છે.
હમ્મ હલો
હા
બધા ક્યાં છે ઘરના?
બેઠા છે, કઈ ન કર રહ્યા છે? ઓર
થોડી જોર તું બોલોને અવાજ નહી આવેશે.
ખાવાનું બના લીધું કઈ
હા નહી અત્યારે નહી બણાયું બનાવાનું સે.
ઠીક કે સા
ઓર.
ઓર બધા ક્યાં છે? મારા ઘરના મામા મામી, નાના નાની, બધા ક્યાં છે?
સબ બડિયા છે ઓર
મજામાં. આવો અ
આપણા ઘર વાલા કઈ કરે છે.
હમ.
આપરે ઘર વાલા કઈ કરે છે સબ જણા
આમ. મારા ઘેર વારા તો શોકરો અને એના દાદા અં દાદીન તો ગયા મારકેટ કઈ શાક વાક લેવા ગયા જતા રહ્યા હતા મારા ઘર વાળા એનો ઘરનો કામ ચાલે છે તો ત્યાં ગયા છે. તા
ઠીક કે સા
હાલો હાલો. હાલો હાલો. હાલો. મામા મામી
મારે મામા મામી તો માર્કેટ ગયા છે.
અ નાના નાની
તે
ખેતમાં ગયા ખેતમાં શું કરે છે. જવાબ છે.
નહી ભાળમાની ગીયા શે
હમ.
ખેતમાં ભાળવાની ગયા
અચ્છા જવા ગયા છે તે ઠીક છે.
ઓર આપ આપને દીકરી તે કરે છે દીકરી દીકરી
મારી દીકરી ઊંઘે છે.
ઓર.
હજો પૂરો દયન ઊગતી રેવા
હમ. દીકરો ક્યાં છે.
દીકરો પેલા દાદા દાદીને લારે ગયો છે માર્કેટ બોલે.
એકક.
ઝઘડો કરી રહ્યો તો કે મારે બર્ગર ખાવુ છે, બર્ગર ખાવું છે, તો એને લઈને ગયા જતા રીયા કેવા શું શાકી લાવવાનું છે, તો શાકી લઈને આય છે.
હાલો.
હા અવાજ નય આવતી
આવે રી એે
આવે છેે.
હલો.
એ કરની બોલો દીકરો આઈ ગયો
આઈ ગયો જાગઈ
હમ્ ચુપ પનીપુડી લઈ તમારે ભાઈ ભાઈ કયા ગયા ત
કઈ
તમારે ભાઈ ભાઈ કઈ જતા રહ્યા તમારા મામાના છોખ કઈ કર્યા બારકડમાં જતા રહ્યા હો પુરા દન ખેલ વાનું
હા પુરા દન ખેલલું છે
લેસન લેસન ચાલુ તો થાય જાય સોમવારથી
હા
ક્યારે ચાલુ થાય છે લેસન સોમવાર તો ચાલુ થઇ જાય છે સારું ધરમ શાંતિ થઇ જાય છે ઘરમાં શાંતિ થઈ લેસન જતા રહેતો ઓર કોણ કોણ સ તામાંરા ઘરમાં
મામા મામી નાના નાની મમની છો છોર્યા
કેટલી છોરે છે એ અમારી ત્રણ છોરી શું નામ છે તેનાનું
બેન લવિશા પૂજા મમા રદી અકરા છે ચાર દો મામાએ
શું નામ છે એનો મમાનું શું નામ છે
એકકો તો ચંપા લાલ જી ર એક દાલ ચંદ જી
સારું નામ સરર ઔર એના ડિગરાિગ્રી નહિ
હેની
કેટલા છે બે બે અચ્છા બે મામા ના બે બે દીખરાશે શું કરે લસન જાય હો કેટલા કેટલા ભણે છે
એક તો
સાસવાવામાં બીજો નાવામાં દસવામાં ઓ સારું આ તો દશામાં તો બોર્ડ છે બહુ મહેનત કરવી પડશે હમ સારું
હલો
ક્યાં સર તમારી ત્રણ મામાસે કે બે મામાસે?
ત્રણ
ત્રણ સે ત્રણ માામી હેના? સા
આપણે
મારા એ તો બે મામા છે બે ના લગ્ન થઈ ગયા બેને છોકરા છોકરી સે
હમ્મ
તમારે બી ત્રણ મામાના લગ્ન થઈ ગયા ને? સારુ તમારા લગન થઈ ગયા? ના થયા?
હા
હ ક્યારે થાશે? સગાઈ થઈ ગઈ?
મેં બી
નઈ થઈ હો હ
હલો હલો અવાજ આ રહી કઈ?
નઈ આવસ
હેલો
હલો હલો અવાજ નઈ આવતી?
નઈ આવતી
નેટવર્ક નહી આવશે
નેટવર્ક નેટવર્ક તો આવે સે હેલો
હલો હલ
હેલો
હલો હલો
હલો
હલો
હલો
હલો હલો હેલો
કઈ વેરે જ છે એ બઈ
શું થયું હલો
હેલો
હલો હલો
હલો
હલો અવાજ નહી આવે એ
ને આવે રી
હલો હલો
હલો
ક્યાં જતા રે અવાજ નહ આવતી
હલોલો
હલો